હેલો મારો અવાજ આવે છે તમને
હ હા આવે છે મને તમારો અવાજ તમને આવે છે મારો અવાજ સારી રીતે
હા હા આવે છે તમારો અવાજ બોલો કેમ છો મજામાં છો તમે તબિયત પાણી સારા છે તમારા
હા બસ જો એકદમ સારા છે તમે બોલો તમારા તબિયત પાણી સારા છે કેમ જે બધા ઘરે મજામાં છે
હા બસ જોઓ ઘરે એકદમ મજામાં આ તો બહુ ટાઈમ થી વાત નથી લાવ તમને ફોન કરું તમારી સાથે વાત કરું એટલે તમને ફોન કર્યો મેં આજે
હ અચ્છા હા બહુ સારું કર્યું બોલો બોલો શું કરો છો મજામાં કેમ ચાલે બધું?
હા બસ છે એકદમ મજામાં તો આજે છે ને આપણે રસો રસોઈ વિશે વાત કરીશું તે મારા માટે રસોઈ માત્ર પેટ ભરવા માટે નથી. પરંતુ તે એક એવી કળા છે જે દરેક વ્યક્તિ એ થોડા પ્રમાણમાં તો આવડવી જ જોઇએ પહેલા એવું માનવામાં આવતું હતું કે રસોઈ બનાવવાનું કામ ફક્ત રસોઈ બનાવાનું કામ માત્ર મહિલાઓનું પરંતુ આજના સમયમાં આ વિચાર બદલાઈ ગયો છે. હવે ઘણા પુરુષો પણ ખુબ સારી રીતે રસોઈ બનાવે છે. અને ઘણા લોકો તો તેને પોતાના વ્યવસાય તરીકે પણ અપનાવે છે તમારું શું કેવું છે?
મને લાગે છે કે રસોઈ બનાવવી એ એક ક્રિએટિવ કામ છે. એક જ વાનગી દરેક વ્યક્તિ અલગ રીતે બનાવે છે. કોઈ મસાલા થોડા વધારે નાખે કોઈ ઓછા નાખે કોઈ નવી રીત અજમાવે છે દરેક એટલે દરેક વ્યક્તિના હાથ નો સ્વાદ અલગ હોય છે. ઘણી વખત આપણે ઘરે બનાવેલું સામાન્ય ભોજન પણ હોટલ ના ભોજન કરતા વધુ પસંદ કરીશ કરીએ છીએ આપડે કારણ કે તેમાં પ્રેમ અને લાગણીઓ જોડાયેલી હોય છે મારું તો એવું માનવું છે.
હા એ તો સાચી જ વાત છે કે હોટેલ કરતા ઘરનું જમવાનું વધુ સારું લાગે આજના સમયમાં રસોઈ છે કે ખૂબ સરળ બની ગઈ છે. પહેલા લોકો માતા પિતા અથવા દાદી નાની પાસેથી શીખતા હતા. પરંતુ હવે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પર હજારો રેસીપી સરળ ભાષામાં કોઈ નવી વાનગી બનાવી હોય તો માત્ર થોડા મિનિટ વિડીયો જોઈને શીખી શકાય છે. રસોઈ બનાવવાનો સૌથી મોટો ફાયદો એ છે કે આપણે સ્વસ્થ ભોજન બનાયી આવી શકે છે બહારનું ફાસ્ટ ફૂડ સ્વાદિષ્ટ લાગે છે પરંતુ દરરોજ ખાવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. બરાબર ઘરે બનાવેલ ભોજનમાં આપે તેલ મસાલા અને અન્ય વસ્તુઓનું પ્રમા પણ પોતાની જરૂરિયાત પ્રમાણે રાખે શકે છે એટલે ઘરનું ભોજન વધુ પૌષ્ટિક અને સ્થ રક્ષિત હોય છે. મને એવું પણ લાગે છે કે રસોઈ બનાવવાથી આત્મ વિશ્વાસ વધે છે. જો કોઈ વ્યક્તિ એકલો રહેતો હોય અથવા અભ્યાસ કે નોકરી માટે રેહ તો હોય બીજા શહેરમાં ગયો હોય અભ્યાસ કે નોકરી માટે તો તેને રસોઈ આવડતી હોય તો તે સરળતા પોતાનું ધ્યાન રાખી શકે છે. તે બહારના ભોજન પર સંપૂર્ણ રીતે નિર્ભર રહેતો ન તમારું શું કેવું છે?
હા એ તો છે કે સૌથી મોટો એ ફાયદો છે કે આપણે અ કો કઈ બી રીતે મેનેજ કરી શકીએ. પણ આજકાલ લોકો નવી નવી વાનગીઓ બનાવવાનો પણ શોખ રાખે છે. કોઈ ઇટા કોઈ ઇટાલિયન ફૂડ બનાવે છે, કોઈ ચાઇનીઝ કોઈ મેક્સિકન તો કોઈ પરંપરાગત ગુજરાતી ભોજન બનાવે છે. અલગ અલગ દેશોના ભોજન વિશે જાણવાથી નવી સંસ્કૃતિ વિશે પણ માહિતી મળે છે. રસોઈમાં સમય નું આયોજન ખુબ મહત્વનું છે. સારી તૈયારી હોય તો ઓછા સમયમાં પણ સ્વાદિષ્ટ ભોજન બનાવી શકાય છે. ઘણા લોકો રજાના દિવસે અઠવાડિયા માટે કેટલીક તૈયારી કરી રાખે છે. જેથી રોજ નો સમય બચે મને એવું પણ લાગે છે કે રસોઈ બનાવવાથી આત્મવિશ્વાસ વધે છે. જો કોઈ વ્યક્તિ એકલો રહેતો હોય અથવા અભ્યાસ કે નોકરી માટે તે બીજા શહેરમાં ગયો હોય તો તેને ખુબ સરળતા પડે છે. પરંતુ રસોઈ બનાવવી હંમેશા સરળ હોતી નથી. શરૂઆતમાં ઘણી વખત મીઠું વધારે પડી જાય શાક બળી જાય અથવા સ્વાદ યોગ્ય ના આવે પરંતુ ભૂલો માંથી જ માણસ શીખે છે કોઈ પણ સારી રસોઈયા એક દિવસમાં બનતો નથી. નિયમિત પ્રેક્ટિસથી જ કુશળતા આવે છે.
હા એ તો છે કે કોઈ એક દિવસમાં સારો રસોઈયો નથી બની શકતો પણ પછી આપડે જો સારી વાર સારી રસોઈ ના બને પછી એવું નહી વિચારવાનું કે ના મારાથી રસોઈ સારી નહી એટલે હવે હું નહી જમવાનું બનાવું એવું ના હોય. પણ આપણે રસોઈ નિયમિત ચાલુ રાખવી જોઈએ આજના સમયમાં ઘણા લોકો રસોઈને માત્ર સોક નહીં પરંતુ કારકિર્દી તરીકે પણ પસંદ કરે છે. ઘણા લોકો પોતાનું રેસ્ટોરન્ટ શરૂ કરે છે હોમ ફૂડ બિઝનેસ કરે છે અથવા સોશિયલ સોશિય મીડિયા પર પોતાની રેસીપી શેર કરીને સારી કામણી સારી કમાણી પણ કરી શકે છે. એટલે રસોઈમાં પણ ઘણી તકો છે મને લાગે છે કે પરિવાર સાથે મળીને રસોઈ બનાવ નાવવાની મજા અલગ જ હોય છે જ્યારે બધા મળીને શાક કાપે રોટલી બનાવે અથવા કોઈ ખાસ વાનગી તૈયાર કરે ત્યારે માત્ર ભોજન જ નહી પરંતુ સારી પરંતુ સારી યાદો પણ બને છે તહેવાર અને ખાસ વસ્તુ પ્રસંગોમાં તો આ આનંદ વધુ બહુ જ વધી જાય છે એમ કહીએ તો ચાલે
હા એ વાત તો સારી છે કે રસોઈ બનાવી બહુ જ અઘરી છે જે જે સ્ટાર્ટિંગ કરતું હોય રસોઈ બનાવાનું. એના માટે તો ખૂબ અઘરી છે રસોઈ બનાવી કારણ કે સૌથી પહેલા તો આપણે રસોઈ બનાવતા સેજ્જે ના આવડતી હોય. તો આપણે તેને ધીમે ધીમે શીખવી જોઈએ ધીમે ધીમે ફોલો કરવી જોઈએ બધી રીત કે કેવું એમેંનું કેવી રીતે બનાવાનું છે. પછી ધીમે ધીમે જેમ જેમ પ્રેક્ટિસ કરીએ તેમ તેમ આપણને રસોઈ બનાવતા આવડી જાય. પેલા મને રોટલી વણતા નથી આવડતી મારી રોટલી ગોડ નથી થતી પરફેક્ટ પણ જેમ જેમ મેં પ્રેક્ટિસ કરી તેમ તેમ હવે મારી રોટલી એકદમ પરફેક્ટ ગોડ બનવા માંડી એટલે પહેલા જ દિવસથી આપણને બધું આવડી જાય એવું જરૂરી નથી. આપડે થોડી થોડી પ્રેક્ટિસ કરીએ થોડું થોડું અ એમાં ઇમ્પ્રુવમેન્ટ લાઈએ તો જ આપણને આપણું જમવાનું પરફેક્ટ બને. હા અને એ એક વાત તમે સાચી કીધી કે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ થઈ જાય જો આપડે આપણું જો આપડે. જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય તો એક જન શાક કાપે એક જણ ર ખીચડી બનાવે એક જણ દાળ ભાત એવું કઈ ખીચડી બનાવે એક જણ વાસણ કરસે એક જણ બધા ભેગા મળીને શાક કાપે બધું કરે તો બહુ જ મજા આવે આપણો ફેમિલી ટાઈમ સ્પેન્ડ થઈ જાય તો એ એક ગુડ ગુડ વાત છે કે હા ભાઈ રસોઈમાં સાત લેડીઝને તો એવું જ હોય કે હા આપણે સાથે મળીને ટાઈમ સ્પેન્ડ કરી શકીએ અનેમ એમ જોવા જઈએ તો આપણને ટાઈમ મળે જ નહી જસ્ટ આપડે જય્યારે આવી કામ કરતા હોય ઘરમાં તો જ લેડીઝ ને તો એકબીજા સાથે વાતો કરવાનો ટાઈમ મળે નહી તો બધા એકબીજાના કામમાં બિઝી હોય એકબીજા સાથે વાત ના કરી શકતા હોય તો પરિ તો મને બી એમ જ લાગે છે કે પરિવાર સાથે મળીને રસ સોઈ બનાવવાની મજા જ અલગ હોય છે જયારે બધા મળીને સાખ કાપે રોટલી બનાવે તો કોઈ ખાસ વાનગી તૈયાર કરે ત્યારે માત્ર ભોજન જ નહીં પરંતુ સારી યાદો પણ બને છે અને ખાસ કરીને તહેવારો માં જો બધા ભેગા થઈને જમવાનું બનાવે ને તો એ માહોલ જ કઈક અલગ હોય છે એટલે મને તો ખૂબ જ મજા આવે અને મને બી રસોઈમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ છે એટલે આ બધી તમે આજે બહુ જ સારો ટોપિક લાવ્યા છો કારણ કે મને આ વિષય પર વાત કરવાનું ખૂબ જ ગમે મને છે ને નવી નવી વાનગીઓ બનાવવાનો ખૂબ જ શોખ છે અને ખાસ કરીને ચીઝ વાળી વાનગીઓ બનાવવાનો તો ખુબ જ શોખ છે હું જયારે બી કઈ બનાવ ને તો આમ ટેસ્ટી જ બનાવું મારા ઘરે મોસ્ટલી ટેસ્ટી જમવાનું બનતું હોય એટલે ખુબ મજા આવે કે જયારે નવી નવી વાનગીઓ આપણે ટ્રાય કરીએ નવા નવા એક્સપેરિમેન્ટસ કરીએ અને અમુક વાર ના બી સારું બને પણ અમુક વાર એટલું બધું સારું બની જાય કે એને વારંવાર બનાવ બનાવ જ કરી અને મેં એક વસ્તુ નોટિસ કરી શકી જય્યારે આપણે કોઈ વસ્તુ ઓછી બનાઈ ને તો એ બહુ જ મસ્ત બને અને જયારે આપણે રેગ્યુલર ખાવા માટે બનાવી ને બહું સોખથી તે એમાં પહેલા જેવી મજા ના આવે એ વાત મેં બહુ જ નોટિસ કરી છે એટલે રસોઈ એક એવી કળા છે જે દરેકના હાથમાં નથી હોતી અને હવે તો હા છોકરાઓ પણ ખુબ સારી રસોઈ બનાવે છે હોટલ મેનેજમેન્ટ કરીને હોતલ હોટલમાં શેફ બને છે અને ખુબ સારી સારી રસોઈ બનાવે છે તો હવે હવે રસોઈમાં પણ એક કરિયર સેટ થઈ ગયું છે કે ના જેને રસોઈ કરવાનો શોખ છે એ લોકો આગળ રસોઈમાં વધી શકે છે અને રસોઈ કરી શકે છે જેના કારણે હવે કોઈને પોતાનો શોખ નથી મારવો પડતો કે ના આ રસોઈ મને બહુ ગમે છે પણ મારાથી રસોઈમાં આગળ નહી એ હવે એક છે ઓપ્શન આપણી પાસે કે ના હવે રઈ શકી છીએ
હા બિલકુલ સાચી વાત તમે કે આપણે હવે એક કરિયર સેટ થઈ ગયો છે કે આપણે આગળ રસોઈમાં આપણે કરિયર વધારી શકીએ છેલ્લે એટલું જ કહીશ કે રસોઈ એક એવી કળા છે રસોઈ એ એક એવી કળા છે જે દરેકના હાથમાં નથી હોતી દરેક વ્યક્તિના અને તે દરેક વ્યક્તિના જીવનમાં ઉપયોગી છે અ તે આપણને સ્વસ્થ રાખે છે આત્મનિર્ભર બનાવે છે અને પર નજીક લાવે છે ભલે આપડણે ખુબ મોટી વાનગીઓ ન બનાવી શકીએ પરંતુ રોજિંદુ સરળ અને સ્વાદિષ્ટ ભોજન બનાવવાની આવડત દરેક વ્યક્તિ માટે ખૂબ મહત્ત્વની છે મારા મતે રસોઈ શીખવી એ માત્ર એક સ્કિલ નથી પરંતુ આખા જીવન માટે એક સુંદર કળા છે મને આજે તમારી સાથે વાત કરીને ખુબ સારું લાગ્યું બહું સારું લાગ્યું તમારી સાથે વાત કરીને આપણે આ ટોપિક પર ફરી વાત કરીશું ઓકે મળીએ ચાલો આપડે જય શ્રી કૃષ્ણ
હા મને બી તમારી સાથે આ ટોપિક પર વાત કરીને મજા આવી હવે ફરીથી આવો બીજો નવો ટોપિક લઈને મારી સાથે વાત કરવા માટે આવજો મળીએ જય શ્રી કૃષ્ણ ના